હલો.
કેમ છો મજામાં?
હા હું મજામાં છું તમને ક્યાં છો.
હા હું પણ મજામાં છું. શું તમે એમ નહ તમે અ અત્યારે ઓનલાઈન શોપિંગ વધારે કરો છો કે ઓફલાઈન.
હું તો ઓનલાઈન જ ઓફલાઈન જ વધારે કરું છું.
એવું જ હ મને તો ઓનલાઈન બહુ જ ગમે હું તો એમ અ ગમે ત્યારે બધી એપ્લિકેશન ખોલી ખોલીને બસ. જોતી જવ કે કઈ વસ્તુ અત્યારે કેટલામાં આવે છે એટલે હું છે ને ઓનલાઈન શોપિંગ વધારે કરું છું ઓફલાઈન કરતા. શું જરૂરી. અ આમ ઓફલાઈન સારું પડે કે ઓનલાઈન સારું પડતું હોય છે?
તો. આપણે તમે જેવું બોલ્યા કે અ હવડા ઈનામાં દેખવા જોઈએ તો આજે આપણે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ. એનું પ્રોફેશનલ દૃષ્ટિથી આપણે એને સમજાવવાની કોશિશ કરીશું. તો. આજના ડિજિટલ યુગમાં બંને જ મો મોડલનું. મહત્વ ખુબ જ વધી વધી ગયું છે. બ ના ઓનલાઈન શોપિંગની પ્રોફેશનલ વ્યાખ્યા આપો.
એટલે ઓન ઓનલાઈન જયારે આપડે અ કોઈ અ પણ આપને વસ્તુ જોતી હોય તો ઘર બેઠા મળી જાય છે ઓનલાઈન માં. ઓફલાઈનમાં આપડે લેવા જવું પડે છે અ માર્કેટમાં એવું હોય અ એટલે આમાં કેવું કે ઓન ઓલાઈન આપડે મંગાવી લઈએ આપને નો પણ ગમે તો સાત દિવસ ને એલોકો ટાઈમ આપે છે. કે જેથી આપડે. પાછું રિટર્ન એ કરાવી શકીએ એટલે ઓનલાઈન હું વધારે પ્રિફર કરું છું મને વધારે ઓનલાઈન જ ગમે છે ને ઓફલાઈન એટલે કે ઓફલાઈનમાં કેવું હોય. કે આપડે. જોઈને લઈ શકીએ કાપડ ને એવું આપડે જેમ કે ડ્રેસ નું લેવું હોય. ડ્રેસ કે ટી-શર્ટ કે જીન્સ એવું કઈક લેવું હોય અ ક્લોથસ માં કપડામાં તો પછી ત્યાં છે ને આપણે ચેક કરીને લઈ શકીએ હવે આ ઓનલાઈનમાં. કેવું હોય કે એક તો ડેટ આપે એ લોકો કે આ ડેટે આવશે. એ ડેટ સાત છ સાત દિવસ પછી ની આવે. એ ડેટે ઘરે વસ્તુ આવે પછી આપડે ચેક કરીએ. પછી નો ગમે તો આપણે મોકલી દેવું પડશે ને અચાનક કોઈ પણ ઓકેશન આવી જાય એના માટે પછી આપડે ઓફલાઈન લેવા લેવું પડે. કે અચાનક કઈ પણ વસ્તુ આવી જાય તો આપડે ને પણ અત્યારે કેવું થઈ ગયું છે કે છે ને આ ઓનલાઈન આપડે કઈ પણ વસ્તુ મંગાવીએને એ પણ હવે એક્સપ્રેસમાં આવે છે. એક બે દિવસમાંય એ આવી જાય. જે અવેલેબલ હોય ને અ તો એ લો કો છે ને બે દિવસમાં પણ આપણને ડીલિવરી કરી દેશે.
બરાબર, તો
અચાનક જો થતું હોય ને તો આપળા, હમ આ બોલ
આ એના કઈ મુખ્ય ફાયદા પણ છે, જેમ કે હું એ સાંભળ્યું હતું કે પહેલા એ કનવિન્યસ છે. બીજું એ વ્હાઈટ પ્રોડક્ટને અ રેન્જમાં અ આપણી બતાવી દે છે કે એની રેટિંગ એવી છે, એની રેટિંગ કેવી છે. તો આપડે લેવા માટે એકદમ અ સરળ થાય છે. અને ત્રીજું કોમ્પિટેટિવ પ્રાઇઝ બરાબર અને ત્રીજું છે કે ક પેટેટિવ પ્રાઇઝિંગ છે, જે આપણે એકદમ ફિક્સ પ્રાઇસ બતાવે છે આપડે જેમાં આપણે અ પ્રાઇઝને કમી કરવા હોતું એના પહી વધારતા હોય.
હા, એ સાચી વાત છે. આમાં કેવું હોય કે આપડે છે ને લેવા ગ્યા હોય ને ત્યારે આપણે કે પંદરસો રૂપિયા ને પછી આપડે અ કેને મને હજારમાં જોઈએ છે તો આપીય દે એટલે આપડે પાંચસો નો આપડે ન જો આપડે પંદરસો આપી દઈએ તો આપડ પાંચસોનો આપને લોસ જાય. ને આમાં કેવું હોય કે અ ફિક્સ જ હોય એટલે આપણેે એટલા આપવા જ પડે એટલે ને કેવું હોય હા, અને ઓનલાઈનમાં કેવું કે આપણેે આ અ તમે કીધું એમ રેટિંગ બતાવી દઈ, એટલે રેટિંગ કેવું હોય કે આપ આપડા પ્રમાણે આપડે મને જેવમ કે મેં મોબાઈલ મંગાવ્યો તો એની ક્વોલિટીને બધું કેવું છે અ એ બધું સરસ છે, તો એ પ્રમાણે હું પછી રેટિંગ આપું હવે તો પછી પર્સ મે મંગાવું હોય તો પર્સમાં કેવું હોય કે આનું મ ટીરિયલ નથી બરાબર તો હું વન સ્ટાર જ આપું એક જ સ્ટાર આપું. તો એનું રેટિંગ ઘટી જાય. એટલે સામે વાળુ વ્યક્તિને ખબર પડી જાય કે આનું મટીરિયલ સારું ન થી એટલે રેટિંગ પ્રમાણેને રિવ્યુ પ્રમાણે છે ને લોકો ખરીદે છે. ને નથી ખરીદતા એવી રીતે હોય છે.
બરાબર તો આપણે દેખી શકીએ કે ઓનલાઈન શોપિંગમાં આપણે બાર્ગેનિંગ કરતા નથી આવતી તો આપણે જે પ્રાઇઝમાં વસ્તુ મળે છે, આપને એ જ પ્રાઇઝમાં દવું પડે છે અને અ બીજું કે તે પ્ર તે જે પ્રોડક્ટ છે એ તેવું જ આવશે કે નહીં એનું એ આપણે ખબર નથી રહેતું તે તો આવા અંતર જ આપણે સમજે કે, આવા પછી જ આપણે સમજી છે કે આ પ્રોડક્ટ એવું નીકળ્યું છે. અને પછી તેનામાં આપણ ટાઈમ પણ જાય છે આપણા અ ટાઈમ બહુ વેસ્ટ થાય છે અને એ જ દેખવા જો તો ઓફલાઈન શોપિંગમાં આપણે જે વસ્તુ લેવું છે એમાં બાગણી પણ કરી શકીએ. અને એ આપણા ટોવાથી જોયેલું હશે. રહે છે તો એના આપણે તો ખબર જ રહે છે કે એની ક્વોલિટી કેવી છે કેવી તો અ એવું મને લાગે છે જે ડોળાથી દેખે એજ આપણને લઈ
હા એ સાચું છે કે આપડે છે ને કોઈ પણ વસ્તુ ખરીદીવી હોયન હવે જેમ કે મેં, કોઈપણ એપ્લિકેશન ખોલી એમાંથી અ ખરીદવા માટે તો હું નહી જોવાનું પણ કેટલું બધું જોઈ જોઈ જોઈ જોઈન ગમે તે વસ્તુ મને મારી જે મારે લેવાનું હોય એ તો સાઈડમાં જ પડ્યું રહેે ને બીજી જ બધી વસ્તુનું હું અ ખરીદવા માટે તૈયાર થઈ જાવ એવું થાય એટલે આપડે એ એમાં આપણો ટાઈમે એટલો વેસ્ટ થાય એ સાચું છે અને બીજું કે આપડે અ આમાં આપણે અ ખબર નો પડે કે આપડે કેટલું કે કેવી રીતે કેટલા પૈસા આપડે ચુકવવા જોઈએ તો પછી ઓનલાઈન આપણને સારુંય પડે. ને ઓફલાઈન એય કેવું હોય કે આપડે બધું જોઈ વિચારીને લઈ શકે ને જે લેવું હોય એ આપડે એ જ દુકાનમાં જઈએ કે જેમ કે કપડાં જ લેવા જઈએ છે તો કપડાંની દુકાનમાં કપડાં લઈને આવતા રહીએ એટલે વધારાના આપડે ખર્ચા થાય નહી. ને આમાં આપડે જોવામાં ગમે તે આ લોકો તો બધું બતાવ્યા જ રાખે. એટલે આપડે બધું અ જોયા રાખી એટલે આપણે લેવાનું મન થઈ જાય. એ લોકોની એવી સ્કીલ જ હોય છે કે આપડે વધારે ખરીદી કરી શકીએ.
બરાબર. એની પેમેન્ટ સિસ્ટમ પણ અ તો જ સારી રહે છે ઓફ ઓનલાઈન શોપિંગની જેમ કે, અજો આપણા પણે કેશ ના રહી તો આપ મોબાઈલમાંથી જ પેમેન્ટ કરી શકીએ. બાકી અ બીજા દુકાનદારોના જોઈએ અ ઓનલાઈન રહીના છે તો એમાં આપણે પણ પ્રોબ્લેમ આવે છે.
પણ અત્યારે તો એવું નથી અત્યારે તો આખા પડ અત્યારે તો બધે જ એવું થઈ ગયું છે કે બધા આમ શાકભાજીવાળા પણ અ સ્કેનર લઈને બેઠા હોય એટલે અત્યારે હવે એ બધી પ્રોબ્લેમ નથી નડતી. બધી જ દુકાનોમાં અને બધે સ્કેનર તો હોય જ છે એટલે ઓનલાઈન આપડે બધી જ અ ખરીદી કરવી હોય ને તો ઓનલાઈન આપડે પેમેન્ટ કરી શકીએ છીએ.
બરાબર.
ખરી ખરીદવું મારા મને તો વધારે ઓનલાઈન જ ગમે છે. બાકી ઓફલાઈન હું જલ્દી નથી મને બાજુમાંથી દુકાન હોય ને તો એ મને જાવું નથી ગમતું હું ઘરબેઠા જ બધી વસ્તુ મંગાવી લો. મને એજ સા સરળતાથી સારું ફાવે છે. મોલમાંને બધે જાવામાં મને બોવ કંટાળો આવે એટલે અ હું ઓનલાઈન અ જલ્દી પ્રિપર કરું કે મને છે ને વસ્તુ ઘર બેઠાં મળી જાય હું બેગ છોકરાઓના બેગ મારા પર્સ ઘરની ચાદરો બધી જ વસ્તુ મારે મોસ્ટલી મારા ઘરમાં વસ્તુ ઓનલાઈન જ આવતી હશે. એક શાકભાજી જ હું લેવા જાઉં છું બાકી શાકભાજી આવતી હોય ને તો એય હું લઈ લઉં ઓનલાઈન એમ તો ત આવે જ છે પણ એ મોંઘી પડે હાં ઈ આવે જ છે બિગ બાસ્કેટમાં અને બ્લિન્કિટ માને એમાં મારે બ્લિન્કિટ એવું થાય છે કે કોઈ કોઈ વાર મારે વેલું હોય તો મારે મંગાવવું પડે બાકી બિગબાસ્કેટ તો એ કોસ્ટલી પડે છે મને એટલે શાકભાજી એક લેવા જાઉં છું બાકી બધી વસ્તુ મારે ઓનલાઈન આવે જ છે.
બરાબર, એ પણ આપણે આજના જમાનામાં દેખવા જોયું તો અ એ સારું જ છે એક પ્રકારે પણ અ જે
સમયનો સમયનો કેટલો બચાવ થાય. સમયનો કેટલો બચાવ થાય આપ આપડે ઘર બેઠા મંગાઈ શકીએ. રાતનાય બેઠા-બેઠા આપણે રાતના તો અત્યારે અગિયાર વાગે તો આપડે બાર શોપિંગ કરવા જઈએ નઈ તો ઘર બેઠાં આપડે અગિયાર વાગેય મંગાઈ લઈએ. ન હવે મેં કીધું એમ પેલેતો એવું હતું નઈ હવે તો એવું એક્સપ્રેસમાં બે દિવસમાં ને એક દિવસમાં અત્યારે હું મંગાવું તો કાલે આવી જાય. કોઈ-કોઈ વસ્તુ જે લોકો પાસે અવેલેબલ હોય ને નજીકમાં તો આવી જાય કાલે જ.
કઈ-કઈ પ્લેટફોર્મ તો અ તે કેય છે ને કે અ અ ફાસ્ટ ડિલિવરી થાય છે. અ પચીસ મિનિટમાં ને તો પછી પંદરા મિનિટમાં એવું જો જો નજુકની જો દુકાન રહે છે એમાંથી જ આપણે વસ્તુ છે જ્યાં ત્યાં ઓનલાઈન છ
હા એ મેં કીધું એ બ્લિંક બ્લિન્કિટ છેને બ્લિન્કિટ દસ મિનિટમાં આપી જાય ઘરે મારે એકવાર એવું થયું કે સવારમાં મેં છોકરા માટે ઢોકળા બનાયા સોસ હતો નઈ સોસ છ વાગે લેવા ક્યાં જાવો? કોણ દુકાન મારા માટે ખોલે? એટલે છ વાગે મેં બ્લિન્કિટ કર્યું ન તો બ્લિન્કિ હજી તો ઢોકળા બ બને એ પેલાતો સોસ મારા ઘરે આવી ગ્યો. એટલે આપણને અ અત્યારે જેટલું ટેકનોલોજી પ્રમાણે છેને બધું સારુય થાય છે. કે આગળ જતાં આપડો સમયનો પણ બચાવ થાય.
બરાબર તો ચલો મને તમારી પ સાથે બોલીને બઉ મજા આવી બઉ જ શીખવા પણ મળ્યું. ચલો મળીએ નેક્સ્ટ ટોપિક પર, બાય જય શ્રીકૃષ્ણ